મજા મજા.
આજમાં કેટલું પપ્રદુષણ થઈ રહ્યું છે.
હા એતો હવે હાલ હવે વૃક્ષોને એટલા બધા કપાઈ રહ્યા છે લોકો ફેક્ટરીમાંથી ના એટલે લિક્વિડો પરમિશન વગર કાઢી રહ્યા છે એના કારણે બધું પ્રદુષણ થઈ રહ્યું છે.
એ વાત સાચી છે. પણ આજે જે પ્રદુષણ થઈ રહ્યું છે નદી નાળા અને દરિયો પણ નથી છોડ્યો. એટલું પ્રદુષણ થઈ રહ્યું છે ને. કે આગળી જતા આપણને ભારી પડશે જેવી કે ગ્લોબલ વોર્મિંગ છે. આ ઘણી બધી સમસ્યા હોય. એટલી વધી જશે એટલી વધી જશે કે પર્યાવરણ નો વિનાશ વિનાશ થયે જશે એના માટે આપણે કઈક એવું કરીશું કે જેથી આપણે પર્યાવરણ પણ બચાવવાનું છે અને ટાઈમ સર વરસાદ આવે એવું કઈ. કરવાનું છે. એના માટે આપડે ઘણા બધા વૃક્ષો વાવીએ આ એક. ઉપયોગી નિર્ણય છે. તમારે શું કેવું છે એના માટે. એના માટે તારે શું કેવું છે. કઈક એવું કરવું જોઈએ. કે જેથી ઘણા બધા વૃક્ષો વાવી શકાય અને વરસાદ આવી શકે ટાઈમ અને આ ઘણી બધી. નદીઓ છે એમાં ઘણા બધા કેમિક. આવે છે અને કંપનીઓ દ્વારા ઘણ બધો વાયુ.
એક કાપ
હો છોડવામાં ના સમય.
આ વૃક્ષ એજ રીતે આપડે વૃક્ષ. ની વાવણી કરવી જોઈએ પછી લાયક હવે જુઓ કે પ્રદુષણમાં કેવી રીતના થઈ રહ્યું છે તેના મૂળ પાયા કયા છે તબક્કા કયા છે એને ધ્યાનમાં લઈને તેનો ઓછો કરવાનો પ્રયાસ તો આપણે કરી જ શકીએ છ છે કે કોઈ હવે. ઇનલિગલ કંપની છે તે એમ પ્રદુષણ કરી રહી છે તો આપણે સરકાર ક તો ન્યૂઝ દ્વારા તેમનું જાણકાર કરવી જોઈએ ને એવા બધા પાયા દ્વારા આપણે પ્રદુષણ અને પર્યાવરણ વિશે કઈ કરી શકીએ છ છેએ.
એ બરાબર. પણ આજે સરકાર ગવર્મેન્ટ છે એ. પ્રાઈવેટ સેક્ટર માં બધી થતી ચાયલી છે એટલે આ બધું કાર્ય સંભળ પ્રાઈવેટ સેક્ટર કરતું જોવા મળી રહ્યું છે ભલે આપણા વડાપ્રધાન કેટલી કોશિશ કરશે પણ એને. એટલા અધિકારીઓ જ કામ નથી કરતા એટલા પ્રદુષણ વધતું ચાલલું છે આજે ગામડાઓ પણ ગામડાઓમાં પણ ઘણી બધી કંપનીઓ ખોલવામાં આવી છે જેથી ગામનો તો વિકાસ થાય છે પણ આ પર્યાવરણનો વિનાશ થાય છે એના માટે કઈક પગલા ભરવા પડે. જેથી આજે મોટી મોટી કંપનીઓ ગામડામાં આવે છે તો બધા વૃક્ષો કાપી નાખે છે એથી પર્યાવરણનું ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ ચાયલું છે અને ગ્લોબલ વોર્મિંગ એટલે કે આપણે અહિયાં ગામડામાં. કેરી સમયસર લાગી જતી હતી પણ આજે ગ્લોબલ વોર્મિંગ ના કારણે કેરીઓ આગળ પાછળ એમનો સમયગાળો બદલાઈ જાય છે આ પ્રદુષણ નો જ અસર છે તમારે શું કેવું છે.
હા તમારી વાત તો ખરી છે હવે જોુ આ કંપનીઓ આવી રહી છે ને રોજગારની પણ વાત થઈ રહી છે આપડે એકદમ જ એવું નથી કરતા કે કંપનીઓ બધી બંધ કરી દઉં કારણ કે વસ્તી એટલી છે કે કંપનીઓ ના હોય તો લોકોને રોજગાર ન મળે પણ સરકારે એવું કઈ નિયમ લાગુ કરવું જોઈએ કે તમે. કમ બોલો
બરાબર છે કંપનીઓ તો ખોલાઈ રહી છે ને રોજગાર ની પણ વાતો
તે માલિકો તો જો ને એકદમ શુદ્ધ વાતાવરણ જોય જેથી સેને પ્રદૂષણ ના થાય. અને આપડ આવનાર પેઢીઓને આપણેે સારી પૃથ્વી અને જમીન.
અને વાહનો એમ આપણા એરિયા ના મોટા મોટા વાહનો, જેમનું પીસીઓ પણ ચેક નથી થતું એનો કેટલો કાળો કાળો ધુમાડો નીકળે છે, એમનું પેલા મેન્ટેનસ કરવું જોઈએ એમ એવો કઈ નિયમ બહાર પાડવો જોઈએ, અને આ વૃક્ષોની વાતો કરીને, આપણે સ્કૂલમાં જઈને પણ ઘણી બધા વૃક્ષો વાવા જોઈએ, અને જેમ જેમ કઈ તહેવાર એવું કઈ આવે એ સમયગાળ ગાળા દરમિયાન વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ કે જેથી ઓક્સિજન લેવલ પણ બની રહે અને સમયસર વરસાદ આવે અને સમયસર બધું થાય. એના માટે આપણે પર્યા પર્યાવરણ ને બચાવવાનું છે પર્યાવરણને બચાવશું તો જ આપણને પર્યાવરણ બચાવશે એવું આપણે કોશિશ કરવાની છે થી આ પર્યાવરણનોો વિનાશ થતો છે અને થતો જ રહેશે, આપણે એને અટકાવવાના પગલા કરવાના છે. તમારા શું વિચાર છે એના માટે?
મારા વિચાર તો એ છે કે તમે જેમ કહ્યું કે સ્કૂલમાં જવું જોઈએ હવે હાલ તમારી વાત મને બહુ ગમી, કારણ કે સ્કૂલમાં જઈને આપણે જે યુવા છે જે ભવિષ્ય માટે આપણે જે ઉંમરમાં આખો દેશ સાચવશે તેમને જ આપણે જાગૃત કરીશું, કે લાઈક વૃક્ષ આપણા પર્યાવરણમાં તે કેટલા મહત્વ વૃક્ષ એટલા મહત્વના છે કે તેવું આખું ઓક્સિજન મેન્ટેન કરે છે લાઇક હવે તે લોકો આપડે એટલું બધું પ્રદુષણ ફેલાવ્યા છે તો તે પોતાને તરફથી કેટલું ઓક્સિજન આપે છે, ઓક્સિજન આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે અને વૃક્ષો આવાથી તમને ઓક્સિજન નહી મા તમને ફળ ફ્રૂટ પેલા ઈંધણ એવી બધી સામગ્રીઓ પણ મળી શકે છે, જેનો આપણેે છે ને પ્રચાર કરવો જોઈએ સ્કૂલમાં છે કોલેજોમાં છે જે આપણેું યુથ એ, તેઓને જાગૃત કરવું જોઈએ પર્યાવરણ વિશે અને પર્યાવરણને કેવી રીતના બચાવી શકિયે અને પ્રદુષણ કયા કયા તબક્કાઓથી ખૂબ વધી રહ્યું છે, તેઓને જાગૃત કરવું જોઈએ કે પ્રદુષણ એવી રીતે વધી રહ્યું છે, જેથી આપણા યુવા તે મોટા થાય ને ખુદ પોતેના પ્રદુષણ કરે, આવી બધી વાત જાણીને કારણ કે આપણે બાળપણમાં જ તેમને કઈ નોલેજ આપીશું તો તે લોકો ભવિષ્યમાં પ્રદૂષણ નતા હોય તેમને પણ અટકાવે એવી મારી વિચારધારણા હતી.
અને આજના સમયગાળ ગાળા દરમિયાન પ્લાસ્ટ નો ઉપયોગ તો ખુબ જ વધ ગયા છે. જ્યાં જવ ત્યાં પ્લાસ્ટિક પડેલા દેખાય છે દુકાનમાં જાઓ તો જબલા ઠેલા મળે છે પણ એના માટે આપણે એવા પ્રયાસો કરવા જોઈએ કે આપણે કાગળની કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી પ્રદુષણ થોડું તો અટકાવી શકાય અને લોકોને જાગૃત કરવા માટે આપણે સોશિયલ મીડિયા છે, અને બેનરો દ્વારા કઈક વિડીયો રીલ્સ બનાવીને એવું કઈ કરીશું તો લોકો જાગૃત થશે આજના સમયગાળા દરમિયાન લોકોને પર્યાવરણ વિશે કોઈ માહિતી નથી. અને લોકોને ટાઈમ જ નથી કે પર્યાવરણ માટે કઈ કરી શકીયે એમના માટે એવું કરવું જોઈએ કે જેવ હોન યુઝ કરે અને તે લોકો રીલ્સ જોઈ કે પર્યાવરણ માટે આપણે કઈ કરવું જોઈએ તે એ લોકોના અંદર પણ જાગૃતતા જાગે કે જેથી એ લોકો કઈ પર્યાવરણ વિશે કઈ કરી શકે કે મારે પણ કઈ કરવું છે પર્યાવરણ માટે કે જેથી આપણા દેશમાં પ્રદુષણ ઓછું થાય, અને આપણું વાતાવરણ શુદ્ધ અને સમૃદ્ધ અને સુંદર બની રહે, એવા કઈ પ્રયાસો કરવા જોઈએ, તમારે શું કરવું છે?
અરે તમારી વાત મને બહ ગમી, તો આપણે એ રીલ ના દ્વારા કોન્ટે બચાવીને વારવાર તો ફમાં ક હાલત થઈ શકે છે તે રીતે લાયકને એ લોકોને દેખાડી શકીએ તથા આપણે વૃક્ષ વાવીએ તો શું હાલત થાય એ રીતે એનિમેટેડ અથવા કઈ આપણે ચિંત્રણ દ્વારા એ લોકોને સમજાવી શકીએ કારણ કે હાલનું પેઢી એ છે કે રેલનેવું વધુ જો હોય છે, અને તેના આપ તેમને સમજાવીએ મારો એ હિસાબ થી લોકો સારી રીતે સમજી શકે છે, અને જાગૃત પણ થઈ શકે છે, અને એ લોકોને જયારે જોઈશે ત્યારે યાદ આવશે હા મેં જોયું છે ને આપણા ભવિષ્ય અને પર્યાવરણ તથા પ્રદુષણ માટે ખૂબ ઉપયોગી છે આવી વાત તો અને એ રીતે બાળકો જોશે તો મને લાગે કે બાળકો વધારે ઈન્સ્પાયર થશે આવી વાતોથી અને જોવા વાળાથી એથી આપણે વધારે ન ફેલવું જોઈએ હવે આપણે ઓનલાઈન કોન્ટેન્ટ નાખીશું તો કોન્ટેન્ટ દ્વારા આપણે પેલા લિમિટ નહીં હશે કે આટલા બાળકો સુધી પહોંચશે. જ્યાં સુધી જવું હશે ત્યાં સુધી ચશે એ લોકો જાગૃત નાગરિક છે તે બીજાને પણ પહોંચાડશે અ આપડણે લાખો હજારો સુધી પહોંચી શકીએ છીએ, અને આપણું નોલેજ દ્વારા બધાને સમજાવી શકીએ છીએ, કે પર્યાવરણ અને પ્રદુષણ, ના પાયા શું છે તબક્કા શું છે ને આપડ પર્યાવરણ નું મહત્વ શું છે, તમાર શું કેવું છે?
કીધું એમ બરાબર છે કે આપણે કન્ટેન્ટ બનાવવું જોઈએ રીલ્સ બનાવી જોઈએ, એવી આપણે રીલ્સ બનાવીશું કે જેથી આજે એઆઈ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે, કે અ વર્તમાન યુગમાં લોકો લોકો પાસે ટાઈમ નથી. એમ જોવા માટે ખુબ જ ટાઈમ છે આપણે કઈ એવું કરીય કે જેવો લોકો જાગૃત થાય અને પર્યાવરણ માટે કઈક કરવા માટે તૈયાર થાય આવા આપણી કોશિશ કરશું તો એ આપણે પર્યાવરણને બચાવી શકીશું બાકી આ પર્યાવરણ નો વિનાશ થ થતો છે ને એ અટકાવવાના પગલા ભરવાના છે એના માટે આપણે ઘણા બધા પ્રયાસો કરશું પણ આપણા એકલા ના પ્રયાસોથી કઈ નથી થશે આપડા ઘણા બધા લોકોનોો સહકાર જોઈ છે જેથી આપણે પર્યાવરણને બ ઉપાયો કાઢીશું અને તેને કેવી રીતને બચાવવાનું છે એવા કાયદેસર પગલા ભરીશું, જેથી કે કોઈ પર્યાવરણ ને બગાડવાની હિંમત કરે તો તેઓ કાયદા થી ડરે કે પર્યાવરણને બચાવશું તોય આપણને પર્યાવરણ બચાવશે એના માટે આપણે ઘણા બધા પ્રયાસો કરવાના છે, એના માટે આપણે સૌ પ્રથમ ઘણા બધા વૃક્ષો વાવાના છે, જેથી કે પર્યાવરણ નું સંતુલન બની રહે અને નદી નાળા સાફ રાખવાના છે, અને નદીમાં છોડાતું ગંદુ પાણી અને કેમિકલ્સ એને અટકાવવાના છે એના માટે આપણે કાયદેસર પગલા લેવાના છે એના માટે આપણે પ્રયાસો કરીશું તમારે શું કેવું છે?